હલો કેમ છો બધા મજામાંને.
હા મજામાં તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે તો આજે તમે જાણો છો કે ઇન્સ્યોરન્સ આપણી લાઈફમાં કેટલું વધારે જરૂરી બની ગયું છે એ તમે પણ જાણો હું પણ જાણું છું તો અત્યારે બધા લોકો એ સમજવું જોઈએ કે ઇન્સ્યોરન્સ એ આપ આપણા માટે ખુબ જરૂરી છે અને ઇન્સ્યોરન્સ થી આપણે આપણી લાઈફ શાંતિથી જીવી શકીએ છીએ. જો આપણને અચાનક કોઈ બીમારી થાય અથવા અચાનક કઈ વસ્તુ થાય તો ઇન્સ્યોરન્સ ખુબ જરૂરી છે તમે જાણો છો અત્યારે ઘણા પ્રકારના ઇન્સ્યોરન્સ આવે છે. અ હેલ્થ ઇન્સ્યોરન્સ ને એ બધું તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઈન્સ્યોરન્સ લઈએ તો આપને અચાનક કોઈ બીમારી થાય અથવા કઈ પણ થાય તો આપણે ઈન્સ્યોરન્સ ક્લેમ કરીને તેમાંથી પૈસા કાઢી શકીએ છે જેથી કરીને આપડા જે સેવિંગ્સ કરેલી હોય અને જે આપણે પૈસા બચાવેલા હોય તે આપણે ખર્ચવા ના પડે અથવા તો કોઈ પાસે હાથ લંબાવીને દેવુ કરવા ના પડે તો એ જાણીયે જ છીકે ઇન્સ્યોરન્સ કંપની અત્યારે ખુબ વધારે માત્રામાં વધી રહી છે અને ફોર્ડ પણ બહુ થઈ રહ્યા છે ઇન્સ્યોરન્સ ના નામે તો આપણે જે ટ્રસ્ટેડ ઇન્સ્યોરન્સ કંપની હોય તેના પાસે જ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ અને તે ઇન્સ્યોરન્સ આપણે ક્લેમ કરીશું ત્યારે તે કંપની આપણને જલ્દી ક્લેમ કરી આપે તેવી કંપની પાસે આપણે વિશ્વાસ રાખવો જોઈએ તમારું શું માનું છે આ બાબતે.
અ મારે પણ એક તેઓના ખર્ચો કે બચી શકે જેઓને કોઈને એક્સિડન્ટ હોય વર્ષના બાર રૂપિયા ના વીમો આવે છે તે વીમો લેવો જોઈએ જેના કારણે ખુબ ફાયદો પણ થાય છે. અને તે એ ના કારણે આપણે વીમો લેવો જોઈએ અને જો આપણે કોઈ પણ એક્સિડન્ટ થયું હોય તો બે લાખ થી વધુ રકમ મળે છે અને ઘણા પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ પર આવે અ કોઈ માલ પ્રકારના નવા વીમો પણ આવે અને ઘણા પ્રકારના વીમો આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ વીમામાં આપણને નાની મોટી બીમારી થઈ હોય તેનો પણ વીમો આવે તે વીમો ઉતારવાના કારણે આપણે નાના મોટા ખર્ચા પણ આપણે તે બીમારમાં ચૂકવી જાય છે આપણે કેવી કરી એ તો આપણા પણ એટલી મોટી રકમ ના હોય કે આપણે એક સાથે રકમ ના કાઢી શકીએ એટલે આપણ વીમોને એવું જ ઉતારવું જોઈએ જેના લીધે આપણે ખુબ સારું બને એશે કે જે જે કરવાથી આપણને વીમો કે અન્ય સુવિ ધાઓ પણ સારી મલે છે. અને દવાખાનામાં કે અન્ય સ્થળે જવું પડશે નહીં ને અને અહ એ વીમો ઉતરાવો ખૂબ જ જરૂરી છે કે જેના લીધે ઈન્સ્યોર રન્સ બાકી રહે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણા પ્રકારના વીમા પેલુ હોય છે કે લોહી ચેકઅપનો વીમો હો કે અન્ય પ્રકાર સુગર પેશન્ટ નો વીમા હો કે ઘણા પ્રકારના વીમા હોય છે. અને તે વીમો વીમો ઉતારવો ખુબ જ જરૂરી છે કે કે તેના લીધે આપણને ખુબ જ ફાયદાઓ થાય છે.
તમારી વાત સાચી છે પણ આપણે જાણીએ જ છે કે અત્યારે એ ઘણી બધી કંપનીઓ એવી છે કે ત્યાં જાનહાની નું નુકસાન છે તો એ લોકો ઘણા બધા કામ કર
અહ આપણે એવું જ માનું છે કે જો હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જરૂરી છે આપણા માટે અને જો આપણે નઈ રાખી હેલ્થ ઇન્સ્યોરન્સ તો આપણને કા ખુબ મોંઘુ પડશે. અને જો કંપની વાળાઓ એવું રાખવું જોઈએ કે તેઓએ બધા વર્કર્સ નો વીમો ઉતાર રાઓ જોઈએ જેથી કરીને તેઓ તેઓ વીમાઓ વીમો પાસ કરી શકે અને તેઓ વીમા માંથી પોતાના વર્કર્સ લોકોનું કામ ચલાવી શકે તો તતો તેઓ એ સમજવું જોઈએ કે વીમો અત્યાર માટે કેટલું જરૂરી વર્કર્સ લોકો માટે શું કામ જરૂરી છે તો વર્કર્સ લોકોને કઈ થાય તો વર્કસ લોકો તેમાંથી કમાઈ શકે તે માટે તેઓએ રાખવું છે. અને તેના મા ટે તેઓએ એ બધી જાળવણી રાખવા જોઈએ કે તેમણે આખી બોડીનું ઇન્સ્યોરન્સ ઉતારવું જોઈએ જેથી કરીને તેઓના માથામાં વાગે હાથ કપાઈ જાય અથવા તેઓને કશું ઓજું નુકસાન થાય અત્યારે તમે જાણો છો કેમિકલ કપનીમાં સેફ્ટી કીટ આપે જ છે પરંતુ જો સે ફ્ટી કિટ ન હોય તો સેફ્ટી કિટમાં પણ તેમને લિક્વિડ એવા ઝેરી હોય છે કે તેમાં કાણા પડી જાય છે અને તેમનું શરીર દાઝી જાય છે. તો તેમને આ બધે આ બધી બાબતે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ જે થી કરીને તેઓ બચત કરી શકે પોતાની અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. અને જો તેઓને પરિવારનું પણ ઇન્સ્યોરન્સ ઉતારી દે તો સારામાં સારું રહેશે. તમારું શું માનવુ છે આ બાબતે?
હા મારું પણ એજ માનવું છું કે એ
જો પરિવાર નો ઇન્સ્યોરન્સ ઉતરાવું ખુબ જ છે તમે કેમ કીધું એમ ફૂલ બોડી ચેકઅપ કરાવી ખુબ જ જરૂરી છે જેના લીધે આપણને ખૂબ જરૂરી છે કે અને અને તે પણ કરવું જરૂરી છે અને આપણે પરિવારનો ચેકઅપ કરજુન તો તો તો જ આપણા આપણે ઘણા પૈસા એ પરિવાર નો પણ ઇન્સ્યોરન્સ કરવો જોઈએ નાના બાળકથી માળી ને બુજુર્ગો નો તેથી તેથી અમુક ટકા એ લોકો ડિસ્કાઉન્ટ પણ આપે છે. ઘણી કંપનીઓ આટલા ઘણા પ્રકારમાં તેવું અહીં પેકેટ લઈ તો આપણને વધુ ડિસ્કાઉન્ટ આપે છે એટલે આપણે ઓનલાઈન ઘણા પ્ર કારના વીમા સર્ચ કરવા જોઈએ હેલ્થ ઇન્સ્યોરન્સ વીમો પછી હું એક પ્રકાર હું એક પેલો અહ વેપારી છું કે હું બીમો કે તે પ્લાસ્ટિક નું વેપારી છું જેમાં આગ લાગવાથી મને ઘણું એવું નુકસાન થઈ ગયું તો હું તેન નો વીમો ઉતારેલો હતો તો તેમાં ઘણા પ્રકારનો મને અહ ફાયદો થયો હતો કે તેના લીધે અકાઉન્ટમાં ખુબ જ અહ અમ્મ મોટી રકમ નો અમને નુકસાન જા નો હતો પછી હેલ્થ પેલા ઇન્સ્યોરન્સ ના કાર અમને વીમો પાકી ગયો અને ઘણી બધી એવી અ સુવિધાઓ પણ મળે છે વીમાના કારણે આ ઘણી બધી એવી યોજનાઓ પણ છે કે તેઓ સસ્તા વીમો કાઢી આપે સરકારી વીમા પણ હોય છે અમા મારો એક વીમો ઉતારય છે કે બસો બો બેતાલીસ રૂપિયા કે અન્ય વીમાઓ અ પણ ઉતરે છે અને જેના કારણે વીમાનું પ્રમાણ ખુબ જ અ વધારે થાય છે
હા તમે પણ તમારી વાત સાચી છે અને અત્યારે તમે બધું જાણો જ છો કે અત્યારે કેવું કેવું ચાલી રહ્યું છે બધાએ અત્યારે કોઈ બીમારી એક્સપેક્ટડ નથી અત્યારે અત્યારે ગમે ત્યારે બધું
અત્યારે બધું અનએક્સપેક્ટેડ થાય છે અને તમે જાણો જ છો કે બધું ચાલાકથી આ બધું થવાથી ઘણા બધા રોગચાળા ફેલાય છે અને અત્યારનું ખાવાનું પણ સારું નથી જેથી કરીને લોકો વધારે કરતા હાર્ટ એટેકના પેશન્ટ વધી રહ્યા છે જો તેઓ પોતાની બોડી નો વીમો ઉતારશે તો તેમનેજયારે હાર્ટ એટેક આવશે અથવા કઈ થશે તો તેમના માટે ખુબ જરૂરી થશે અત્યાર ની વાત કરું તો મારા એક મિત્રના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ તેમને વીમા વિશે કશું શું જાણ જ નથી તો અત્યારે સરકારે પણ બધાને સરકારી વીમા જે હોય છે તેના વિશે જાણ કરવી જોઈએ કે આ તમે વીમો ઉતારશો તો તમને આ રીતનો ફાયદો થશે તો તેઓ સરકારી નો ને ખરીદશે તેઓ વીમાને પોલિસી લેશે અને તેઓ ભરશે વીમાના પૈસા તો તેમને આગળ જતા નુકસાન ભોગવવું ન પડે અને તેઓ સારી રીતે બધું કરી શકે કે તો સરકારે જે સરકારી વીમા હોય છે તેના વિશે જાહેરનામું કરવું જોઈએ લોકોમાં કે આ આ સરકારી વીમા છે તેમનો તમને આટલા આટલા પૈસા ભરસો તો તેના પર તમને આટલો આટલો પ્રોફિટ થશે તો તે બધું સરકારી લો સરકારે જાણ કરવી જોઈએ લોકોને તો લોકો સુધી આ વાત પહોંચશે અને લોકો વીમાઓ લેશે તો તમે જાણો છો કે અત્યારે સરકારી વીમાઓની માત્રા ખુબ વધારે છે પરંતુ ઘણા લોકો જાણતા જ નથી કે આ સરકારી વીમામાં શું ફાયદો થશે અને કેટલા રૂપિયા ભરવાના છે અને કેટલા ક્લેમ થશે તે બધું લોકો જાણશે તો તેમને ખબર પડશે કે આ શા માટે જરૂરી છે અને શું જરૂરી છે તો તમે જાણો છો કે અત્યારે મોદી સાહેબે ઘણા બધા વીમાઓની યોજનાઓ પાસ કરી છે પરંતુ ઘણા લોકો આ યોજના વિશે જાણતા જ નથી તો તેમણે એડવર્ટાઈઇઝ કરવી જોઈએ અથવા પેપરોમાં આપવું જોઈએ અથવા પોસ્ટર લગાવવા જોઈએ જેથી કરીને લોકોને ખબર પડે કે આ આ યોજનાઓ છે અને આ રીતનો તેમાં ફાયદો થશે તમારું શું માનવું છે આ બાબત
હા મારે પણ એજ માનવું છે કે આજના આજના યુગમાં ઘણા બધા ખાવાના લીધે તમે કીધુંમ કે એવું થાય છે કે તરેલું ખાવાથી કે આ સિગરેટ બીથીને આ ઘણા બધા રોગોને આ લશે અને તે ઓછું પીવા છે ખ સિગરેટને હું પીવા જ નહી જોઈએ આજે આજે અમારા મિત્ર એક હતા તે સિગરેટ ને એ મંગાવતો હતો મેં પછી એને ના પાડી કે તેના લીધે રોગચાળા નેવા લાગ તે પછી તે ઇન્સ્યોરન્સ ને ઉતારવા પડે છે અને રોગચાળો ફેલાનો હોય તેના લીધે જ ઇન્સ્યોરન્સ પેલાવો જો હું અમારા ગામજનોને પણ જણાવ્યું કે તમે પણ ઇન્સ્યોરન્સ ઉતારો હું એક ઇન્સ્યોરન્સ કં ટાઈ કર્યું કે તેનાથી પણ અમને કમિશન એવું મળે અને તેના લીધે અમે ગામ જણાવ્યું કે ખુબ જ સારું બને છે કે વીમા ઘણા ને અત એટલે એ લોકોની હેલ્થ પણ સારી રહે અને કમાણી પણ થઈ શકે એટલે અ ખુબ જ સારું છે કે આપણેન્ હે હેલ્થ ઇન્સ્યોરસ કાવ જોએ બધા પરિવારનો કાઢવો જોઈએ એટલે સસ્તામાં અમે કંપનીને સુધી લાવ્યા હતા અને તેઓ વધારે અ ફૂલ બોડીને એ તે યુઝ કરાવે છે ઇન્સ્યોરન્સ કરાવે છે અને જેના કારણે ખુબ સારું બને છે હેલ્થ ઇન્ અને અન્ય ઇન્સ્યોરન્સ કાઢવા જોઈએ જેના મદદથી આપણને આપણે હોસ્પિટલમાં મોટી રકમ હોય તો આપણે કાઢી શકતા ન હોય તો આપ ઇન્સ્યોરન્સ કરાવ છે આ અને અન્ય ઘણા પ્રકારના વીમાો હોય છે આગનો વી. છે દરિયાઈ વીમો હોય છે એરોપ્લેન વીમો હોય છે અને ઘણા પ્રકારના વીમા વધારે છે અને અમે જહાજ ન વીમા પણ એકદમ ઉતાર્યો હતો અને તેમાં જહાજ એક ડૂબી ગયો હતો અને તેમાં અમારો માલ પણ હતો નહી પણ તેઓ વીમો કાઢએ હતો તે ખૂબ જ જરૂરી છે કે આપણે માલ માલ નો વીમો કે આપણે ઉતારવા જોએ આપણે કોઈ ઘેરનોો વીમો ઉતાર્યો છેએ આપણે ઘનો વિમતો ઉતારેલ છે એમ કે આપણે પેલો વેરોને એવો ભર્યો હતો તેમાં અ તેમાં વીમો આવી જ જાય છે
તમારી વાત સાચી છે આપને આ બધા વિશે આગળ વાત કરીશું
હ